હેલો શું કરી રહ્યા છો હાલમાં
એકદમ મજામાં હમણાં તો વેકેશન ચાલી રહ્યું છે તો મતલબમાં અમે આ બધું પેલું ટેલીને ટીબલસી એ બધું કરી રહ્યા છે અ કારણ કે વેકેશન નો થોડોક લાભ લેવો જોઈએ એવું મને લાગે છે
હા વાત તો સાચી છે અને મેં પણ ટેલે ટપલસી કર્યું હતું અને આજે ટેલેન્ટ ટપલસી કરીને મેં ખુબ જ મોટા પાય પર જોબ પર લાગી ગઈ છું કારણ કે મને ટેલે ટપલસી જે અમારા અધિકારી હઠા તેમણે લગાડી આપ્યા હતા અને સારો એવો પગાર પણ મળે છે એટલે ટેલે એમ તો હાર્ડ છે પરંતુ મજા આવે છે અને ટેલી માં અમને ઘણું બધું શીખવામાં આવ્યું હતું અન ત્રિપલ સીમા પણ સોં ત્રિપલ સીમાં તમને જે મેન ટોપિક હોય છે પાવર પોઈન્ટ પછી એમસ એક્સેલ એના એમ્સ વર્ડ એના વિશે શીખવામાં આવ્યું છે હા કે ના શીખવામાં આવ્યું છે કે નહી
હા ભાઈ તમારી વાત એકદમ સાચી અને આ વસ્તુ આપડે કરવું જ જોઈએ એવું મને પણ લાગે છે કારણ કે બધું વસ્તુ કરવાથી આપણે આપણી સ્કીિલ થોડીક ડેવલપ થઈ શકે છે અને મતલબમાં આપ સ્કીિલ ડેવલપ થશે તો જ બધું આ બધી વસ્તુ આપણે મતલબમાં કોમનીમાં હશે મંદી એ બધી વસ્તુ આપણે ત્યાં ખુબ જ સારો ઓ પગાર પણ લઈ શકીશું કારણ કે જો આપણી સ્કીિલ ડેવલપ ના હશે ને તો આપણેે ખુબ વધારેવી તકલીફ સામનો કરવો પડે કારણ કે તમને ખબર જ છે કે આજના જમાનામાં બધા ડિગ્રી નથી જોડા પરંતુ સાથે સાથે સ્કિલ પણ જોઈશે અને જો સ્કીિલ સારી હશે તો જ આપણને ત્યાં બધા કંપની વાળા ઉઊભી રાખી છે અને ખુબ જ સારો એ પગાર આપશે પરંતુ જો આપણી ડિગ્રીજ ખાલી હશે અને બીજું કોઈ સ્કીિલ પણ ના હશે તો મતલબમાં આપણે આપણને ત્યાં મતલબમાં ઘણા મજૂરી જે વધારે કરવાના છે અને આપણી પાસે થોડીક સ્કિલ્ડ એવી હોવી જોઈએ અને થોડીક એવી બીજજી બધી પણ આપણા પાસે સર્ટિફિકે હોવા જોઈએ કે જેમ કેમ્પ્યુટરના સર્ટિફિકેટ બીજા તો હશે આપને કોમ્પ્યુટર પર થોડુંક વર્ક કર મળશે અને કોમ્પ્યુટર પર વર્ક કરવાથી તમને ખબર જ છે એ ખુબ જ વધારે એવું સારું પડી જાય છે
હા તમારી વાત સાચી છે અને અમને શું છે કે ડેલીમાં જે આવ્યું હતું એમના વિશે મે તમને થોડું ઘણુ જવું કારણ કે તમે જે જોબ ની વાત કરીએ તો ટેલી ખુબ જ ઇમ્પોર્ટન્ટ અત્યારે તમે કંપનીઓમાં જે બિલ બનાવામાં આવે છે પછી તમે કોઈ મોલમાં હોય ડિમાર્ટમાં હોય અને જે ઘણા મોટા મોટા ત્યાં મોલ હોય છે તેમાં તો તમને આ ટેલી ખુબ જ ઇમ્પોર્ટન્ટ થાય છે કારણ કે ટેલીમાં શું હોય છે કે બિલ કેટલુ બનવું જોઈએ તેમાં જીએસટી કેટલું લાગે છે આપડા ગુડસ જે સર્વિસ ટેક્સ છે આપડા જે સરકાર દ્વારા વસૂલવામાં આવે છે કર વસૂલવામાં આવે છે તે કેટલું લાગે છે તે બધું એમાં નક્કી થાય છે એટલે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એમાં ઘણી બધી કી પર જે કોમ્પ્યુટરના જે કીબોર્ડ પર જે કી હોય છે તેના દ્વારા ઓપરેટ થાય છે એટલે કે તેના દ્વારા નક્કી થાય છે જેમ કે મેં બધી તમને કી વિશે જણાવું તો એફ ફોર જે હોય છે તે કોન્ટ્રા વાચરની હોય છે પછી એફ એફ ફાઈવ એ સેલ્સ વાંચવાની હોય છે એફ સિક્સ એ રિસ્ટ વાંચવાની હોય છે એફ સેવન જનરલ વાંચવાની હોય છે એફ નાઈન પછી એ પચેસ વાંચવાની હોય છે એમ ઘણી બધી જે કી હોય છે તેનું વિશે અમને સમજાવવામાં આવે છે અને કી માં પણ અમને મજા આવે છે કારણ કે અમે તો અગિયાર બાર કોમર્સના ફિલ્ડમાં જ કર્યું છે એટલે કોમર્સમાં અમને શું છે કે બધા બધા વ્યવહારોની એન્ટ્રી કેવી રીતના કરવી જોઈએ કેવી રીતેના બધા વ્યવહાર આમનો લખવામાં આવે છે એ બધું શીખવામાં આવેલું હતું એટલે ખુબ જ મજા આવે છે અને અમને તો ટેલી બીજા દસમા ધોરણ ના પણ જ સ્ટુડન્ટ અત્યારે એ લોકોને ટેલી હાર લાગ્યું હતું પરંતુ કારણ કે એ લોકો શું હોય કે એ લોકોને આમનો એવું બનાટ આવડતું નહીં હતો અને એ લોકોના માટે એ નવું વસ્તુ છે અને મેં પણ સમજી શકું છું કારણ કે દસ આમાં મને પણ એવ સમજ નહી પડતી હતી કે આ બધો વ્યવહારો કેવી રીતના કરે છે એક બેક બેંક હોય કેવી રીતના કામ કરે છે કંપનીમાં બિલ કઈ રીતના બનાવવા આવે છે એ બધું મને પણ સમજ નહી પડતી એટલે એ લોકો મૂંઝવણ મુકાતા પરંતુ અમને તો સારું એવું નોલેજ હતું અને એટલે અમને તો કોઈ દિકકત એટલે પ્રોબ્લેમ નહી આવી હતી અને ખુબ જ મજા પણ આવી ગઈ હતી અને ટેલે મે કોર્ કર મને તો કા જિંદગી યાદ રહી જશે કારણ કે ખુબ જ મજા કરતા એક તો ત્યાંનું ઉનાળાની ઋટુ હતું એટલે ઉનાળાની ઋટુ માટે તમે જાણો છો કે ગરમીનું પ્રમાણ ખુબ જ વધારે રહે છે પરંતુ અમારે ત્યાં શું છે કે અમે જે કોમ્પ્યુટર સિલે સિલેક્ટ કર્યું હતું જે સેન્ટર તે ત્યાં એસી પણ છે પંખા પણ છે અમાર શું છે કે ઘણા બધા ઓપ્શન હ કારણ કે અમારે જે એરિયામાં રહું છું એરિયામાં તો કોમ્પ્યુટરના સેન્ટર ઘણા બધા ખોલવામાં આવ્યા છે એટલે અમે વિચાર્યું હતું કે જ્યાં ઠંડક છે હોય જ્યાં એસી ખાવાની એવી સુવિધા હોય ત્યાં જશું એમ તો અમને એવું મળે પણ કે અને અમારા બજેટમાં પણ હતું અને ત્યાં બંને મેમત હતા અને એ મેમ ખુબ જ સારા હતા કારણ કે એ મેમડોર અમને જે સમજાવ આવતું હતું એ પણ ખુબ જ સારી રીતે અમે સમજી હતા અને અ મેમ લોકોને મેમ માનતા જ નહીં એકદમ ફેડ તરીકે હોય તે રીતે જ વાત કરતા હતા હસી મજા કરીને જ રતા હતા સાથે સાથે એટલે ખુબ જ મજા આવતી હતી મોનુ શું બહુ ગમી ગયું હતું ત્યાં કોમ્પ્યુટર કરવાનું મને યાદ પણ આવ્યો છે અને હું હજુ પણ કોઈ વાર મેમની જરૂર પડે જે મે જોબ કરું છું કમ્મપનિમાં તો કોઈ વાર આમતેમ થઈ જાય તો ભૂલ પડે મારી તો મેમને ફોન કરું છું ને મેમ મને ડાઉટ જે હોય તે ક્લિયર પણ કરવા છે એટલે ખુબ જ મજા મજા પણ આવે છે અને એમાં ઘણી બધી ક પ્રિન્ટ કાઢવાનું હોય છે તેની કે હોય છે પછી એ વાઉચર બદલવાનું હોય છે પછી કંપની ક્રિએશન પછી કંપની હોય તો બે હજારની કંપની હોય તો ભાગીદાર નહીં હોય તો એક કંપનીને કઈ રીત સાર્ટ કરવી એ બધું પણ અમને શીખવાતું હતું એટલે ખુબજ મ સમજાવતી હતી પછી પહેલા અમને પછી જીએસટી સર્વિસ પણ શીખવામાં આવ્યું હતું તો જીએસટી એ સર્વિસમાં એવું હતું કે આપડા દેશમાં જે જીએસટી વસુલવામાં આવે છે તે કેમક વસવામાં આવે છે તમે કે તમે કોઈ રાજ્યમાં રહેતા હોય તો તે રાજ્યમાં જી એસ ટી ને અને એસ એસ ટીલાગે છે અને એ રાજ્ય સિવાય બી જ્યાં જ્યાં રાજ હોય છે ત્યાં આઈજીએસ લાગે છે તો કેવી રીતના કેટલો પર્વસોલ તે પણ ટેલપ્રાઈમમાં જ શીખવામાં આવે છે એટલે મને તો ખુબ જ ગમી હતું અને ટેલપ્રાાઈમ એ મને ટિપલ સ ટેલપ્રાાઈમ ખુબ જ સરળ લાગ્યું હતું અને મજા પણ આવી હતી શું તમને ત્યા જે ટેલપ્રાાઈમ કરેલોું તમને ત્યારે પાાઈમમાં મજા આવી હશે ને
કરી મજા આવેલી અને જો આપણે બીકોમ વાળા હતા અમે તો મતલબમાં એટલે ને ટેલી પ્રાઈમ કરવું ખુબ જરૂરી પણ હતું અને અમને ટેલીમાં જે વસ્તુ આવે એ વસ્તુ પહેલાથી થોડી થોડી ખબર જ જેમ કે આમનોન છે એ બધી વસ્તુ તો અમે ભણીને આવેલા હતા કારણ કે અમે કોમર્સ ફિલ્ડમાં હતા તા કોમર્સ ફિલ્ડમાં એ બધી વસ્તુ જ સીખવામાં આવે છે જેથી કરીને થોડી થોડી વસ્તુ તો બધી ખબર પડીતી હોય પરંતુજે જીએસટી છે તો જીએસટીમાં પણ અમને ખબર હતી કે મતલબ કેટલાક વસ્તુ પર કેટલું જીએસટી લાગે છે પરંતુ તે ઇન્કિમેન્ટ કેવી રી ના કરવાનું તો એ બધી બાબત ઉપર અમને ત્યાં સીખવામાં આવ્યું હતું અને જીએસટી ખુબ જ વધારે મને ગમ્યું અને જીએસ ટી મતલબ આઘુનિક યુગમાં ખુબ જ વધારે જરુરી છે અને આપણા દેશમાં તો જીસટી બધી જ વસ્તુ તો પણ લાગે છે તો તમને ખબર જ છે અને એટલે જીએસથી શીખી જાય તો મતલબ આપણને આગળતા ખુબ જ વધારે એવું સારું પડી શકે છે કારણ કે જીએસ મતલબ આપડા દેશમાં બધી વસ્તુ પર લાગે છે તો આપડે જયારે કોઈ પણ કંપનીમાં જાય તો જીએસટી વસ્તુ આપણે સીખેલા હોય તો આપણને તે જગ્યાએ મતલબ કામ સારું મળી શકે છે અને એ પૈસા પણ સારા આપણને આપી શકે છે તે જોબ પર જેથી કરીને આપણે જીએસટી ખુબ જ સારી રીતે શીખવું જોઈએ અને મે શીખી પણ રહ્યો છું અને બીજું છે કે એક્સેલ એક્સેલ આપણે સારી રીતના શીખીશું તો મતલબ આપણે મતલબ કોઈની પણ પેલું બનાવટા શીખી દઈશું જેમકે મતલબ આપડે કહીય કે બોનસ સીટ અને પેલું જેમકે જે આપણે સેલેરી લ સેલેરી સીટ અને કેટલા પૈસા કપાવવા જોઈએ કેટલા પૈસા પીએફમાં જવું જોઈએ એ બધી વસ્તુ આપણને ખબર પડી જશે અને ખુબ જ એવું સારું આપડે પડી જવાનું છે જેથી કરીને મને ખુબ જ વધારે એવું ગમ્યું અને મેટો ખુબ જ સારી રીતના કરી રહ્યો છે જેથી કરીને આપણે બધું કરવું જ જોઈએ
હા તમારી વાત એકદમ સચી છે અને તમે જો ટ્રિપલ સ ની વાત કરો તો ટ્રિપલસી માં પણ નહીં મે શીખવામાં આયુ હતુ પ્રથમ તમને કોમ્પ્યુટરના જે ચાર મેઇન પાર્ટ હોય છે તે શીખવામાં આવ્યું છે પછી તેમાં તમને પેલા એવું સીખવામાં આવ્યું હત કે જે સીપી હોય છે તેને કોમ્પ્યુટર નું મગજ કહેવામાં આવે છે કારણ કે એમાં જ બધ ડેટા સેવ થાય છે ન સિખીયુ ન હોય તો આપણે કોઈ પણ કોમ્પ્યુટર ન ઉપયોગ કરી શકતો નહીં અને માઉસ ને કીબોર્ડ પણ એટલે જ ઉપયોગી છે અને કેટલીક વાર છે હોય છે માઉસ વગર પણ અમને કોઈ પણ પ્રોગ્રામ અમે જે પ્રે ટેસ્ટ કરી એક્સેલ એમ‌ એસ પાવર પોઇન્ટ એ એમ એસ પાવર‌ પોઇન્ટ હા એ ત્રળ જે ટેસ્ટ કરી અમને એક કીબોર્ડથી ઓપરેટ કરતા પણ શીખ્યું અને માઉસ થી ઓપરેટ કરતા પણ શીખાવએ એટલે કોઈ વાર કોઈ સેન્ટર પર કે માઉસ નહીં હોય અને ખાલી કીબોર્ડ હોય તો પણ અમને આવડી શકે એમ એટલે અમનેણી બધી રીતેીખ્યું અને આ એમસ પર એમસ એલ અને એસ વર્ છે તેને ઓપન કરવાની પણ ત્રણ રીત હોય છે તે ત્રણ રીત પણ અમને શીખાવી અને ખુબ જ મજા પણ આવી અને એમાં શું હોય છે કે જે એમ એસ એસેલ છે એ મને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લાગ્યું કારણ કે અમે જે કંપનીમાં જોબ કરું છું ત્યાં લોકો જે કામદારો આવે છે તેમની હાજરી રાખવાની કે કેટલા સમય આવ્યા કેટલાથી કેટલા કલાક કામ કર્યું એ લોકો ટોટલ કેટલી મિનિટ કામ કર્યું વ્ચે બ્રેક કઈ મિનિટ આપવાનું કેટલાથી કેટલી મિનિટ આપવાનું એ બધું મારે નો નોટિસ કરવાનું હતું એટલે મને ખુબ જ ગમ્યું અને મે પાર્ટ ટાઈમમાં શું હોય છે કે જે વિદ્યાર્થી હોય છે તેમના અ રિઝલ્ટ હોય છે તે પણ જે પેપર આપેલા હોય છે એ એ પણ ચેક કરવા જાઉ છું અને એમના મને થોડા ઘણા પૈસા પણ મળે છે અને એ જે એક્સેલ હોય છે એમાં એજ શીખવામાં આવ્યું હતું કે તમે કોઈ પણ રિઝલ્ટમાં મેક્સિમમ માર્ કોના મિનિમમ માર્ક એટલે ઓછામાં ઓછા વધુમાં વધુ માર્ક કેટલા છે ટે કાઢી પછી એનો ગ્રેડ કયો આવ્યો છે એનો ક્લાસ કયો આવ છે પાસ છે કે પછી ફેલ છે એમ એ અમને જે ફોર્મ્યુલા હોય છે એ લગાવીને અમે કાઢ્યું હતું એટલે અમને ખૂબ જ મજા આવી હતી અને આ એક્સેલે એ મને એ લાગ્યું હતું કે પાવર પોઈન્ટ તો ઇમ્પોર્ટન્ટ છે જ સાથે સાથે એક્સેલ એના કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે અને જે પાવર પોઈન્ટ છે તેમાં અમને શું શીખવા મળ્યું હતું કે પાવર પોઈન્ટમાં જે ઘણી બધી સ્લાઈડ બનાવામાં આવે છે એટલે આપણે ક ગયા હોય તો આપણે જોબ માટે ઇન્ટરવ્યુ આપ્યા હોય તો આપણે જે પ્રેઝન્ટેશન બનાવેલું હોય તો એ ખૂબ જ કામ આવે છે કારણ કે કે મેં જયારે જોબ લાગવાનો હતો ત્યારે પણ મેં મારું પાવર પોઈન્ટ વારા પ્રેઝન્ટેશન બનાવ્યું હતું તો એ મને શીખવા મળ્યું હતું એમાં પાવર પોઈન્ટમાં તમે કોઈ શબ્દોને ઉપર નીચે કરી શકો છો એમાં એનિમેશન આપી શકો છો કોઈ પિક્ચરમાં એનિમેશન આપી શકો છો એમ ઘણું બધું સમજવામાં આવ્યું હતું એટલે મને તો ખૂબ જ ગમ્યું હતું અને પાવર પોઈન્ટમાં હું મે દસ થી બાર સ્લાઇટ બના હતી એમ તો એમાં કોઈ લિમિટ નથી તમે તમને ઈચ્છા થઈ એટલે સ્લાઈડ બનાવી શકો છો પરંતુ અમને વધુ વધુ દસ સ્લાઈડ બનાવવા થઈ ગયું હતું અને મેં તો પહેલા પહેલા મૂંઝવણ હતી પણ જયારે બીજી વાર પ્રેક્ટિસ કરવા આપી ત્યારે એક સાથે જ દસઈડ બનાવી કાઢી વસ પંદર થી વીસ મિનિટ એટલે મે પણ ખુશ થઈ ગયા હતા એટલે મને તો ખુબ જ ગમ્યું હતું શ ટમે ત્યા કોમ્પ સ્ઈડ બનાવા આપેલી હશે ને તો ટમે કેટલી સ્લાઈડ બનાવેલી ત્યાં
હા ભાઈ તમારી વાત એકદમ સાચી છે અને આ વસ્તુ મને પણ ખૂબ જ વધારે ગમ્યું પણ અને બીજી વાત એ છે કે મતલબ આપણે આ વસ્તુ કરવું જ જોઈએ અને સ્કીલ એનાથી ખૂબ જ વધારે ડેવલપ પણ થાય છે એથી કરીને શેને મેં ટેલી પણ કરી રહ્યો છું અને એડવાન્સ એક્સેલ પણ કરી રહ્યો છું. અને ટ્રિપલ સી તો સાથે સાથે કરી જ રહ્યો છું પરંતુ કેમ કે આપણી પાસે સમય ઓછો હોય અને મતલબ આપણી પાસે એક જ વેકેશન હોય તો એક વેકેશનમાં આપણેે બધી વસ્તુ એક સાથે કરી દઈશું તો ખુબ જ સારું પડશે અને બીજી વાર પહી એમા મતલબ આપડે બીજા વેકેશનમાં સમય ના બગડશે એથી એક જ ટાઈમ પર આપડે જઈને ભાડું પણ બચાવી શકી અને આ ત્રણ કોર્ષ એક સાથે કરી લઈશું અને ટિફિન બીફિન બધું લઈ જઈને મેં બધું એક જ સાથે આ બધા કોર્સ પટાવી દેવાનો છે અને મતલબમા આગળ જતા પછી મે કંપની માંને એવુંમા કઈમાં પણ લાગ્યા તો મને ખુબ જ વધારે એવો સારો પગાર મળી જશે એ મારી આશા છે અને મતલબ એક્સપિરિયન્સ થોડોક લેવું પડશે પરંતુ એક્સપિરયન્સ તો પછી લેવાશે અને મતલબમા હમણાં હું ભણતો શું તો સાથે સાથે આ બધા કોષ પતાય દેમ અને પછી બધું બીજું બધું થવાનું થયા કરશે.
હા ચાલો હવે તમે જે જણાવ્યું તે જાણીને ખુશ થયો છો અને મારે અહીંયા કામ આવી ગયું છે એટલે જાઉં છો ચાલો મળશુ ત્યારે આપણે ઘણી ડીપમાં વાત કરશું અને લોકોને સમજાવશું કે થેરીલ ટ્રીપલ સી કેવી રીતના ઇમ્પોર્ટન્ટ છે તે
હા ભાઈ ચાલો મળીએ તો પાછા